હેલો, બસ મજામાં તમે કેમ છો? બસ બધું મસ્ત ચાલે છે.
હમ હમ, તમારે ત્યાં કોલેજમાં જે તમે એક્ઝામ ભરતા હોય છે એવું એક્ઝામ નું કલ્ચર કેવું છે?
એક્ઝામનું કલ્ચર હન્ડ્રેડ માર્ક્સમાંથી ફિફી ફિફી ડિવાઈડેડ છે, ફિફી માર્ક્સ એન્ડ સેમ અંદરથી કન્સિડર કરે ને ફિફી માર્સ ઇન્ટરનલ્સ હોય, હવે સબ્જેક્ટ અલગ અલ અલગ અલગ ક્રેડિટ્સ ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ હોય જેમકે બાયોલોજી ના આવા સબ્જેક્ટ હોય બે ક્રેડિટ્સ ના હોય. એનાથી થોડાક પ્રાયોરિટી ઉપર આવે મેિકનિકલ ઇલેક્ટ્રોનિક્સ આવા સબ્જેક્ટ ત્રણ ક્રેડિટ્સ ના હોય, ને એનાથી આગળ આવે મેથ્સ ને કેમિસ્ટ્રી ને ફિઝિક્સ આવા બધા સબ્જેક્ટ, ચાર ક્રેડિટ ના હોય અલગ અલગ સબ્જેક્ટમાં અલગ અલગ રીતથી ઇન્ટરનલ માર્ક્સ આવે જેમ કે બાયોલોજીના અંદર અમારે કન્ટિન્યુઅસ ઇન્ટરનલ એસેસમેન્ટ સી આઈ એઝામ લઈએ, આ એક સેમેસ્ટરમાં તન વાર લઈએ આઉટ ઓફ થ્રી બેસ્ટફ બેસ્ટ ટુ સ્કોર કન્સિડર કરે, જેમકે એક સેમ મા તન વાર એઝામ ભયરી એમાં બાયોલોજીમાં બેસ્ટ ઓફ ટુ આપણે કન્સિડર કરીએ. પચાસ માર્ક નુ એક પેપર હોય, પચાસ માંથી ચાલીસ ચાલીસ જેમ આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ ચાલીસ ને એકતાલીસ માર્ક આવ્યા, તો હવે ઈ માર્સને ચાલીસ માર્કને વીસ માર્કમાં કન્વર્ટ કરવામાં આવે. ને ઈ વીસ વીસ ના બે સેટ લાગે ને દસ માકસ આપણને પીનટ અ પ્રેઝન્ટેશન કરવાનું આપે ક્લાસના અંદર, એના ઉપરથી હોય આમ પચાસ માર્કનું ઇન્ટરનલ બને હંડ્રેડ માક્સર્નું એનસેમ પેપર હોય, જેને પચાસ માર્કમાં કન્વર્ટ કરવામાં આવે. ને આમ કરીને સો માર્ક્સ આવે ને પછી ગ્રેડ સિસ્ટમ આવે, જેમ કે પચાસ માર્ક પાસિંગ છે જો તમે પચાસ થી નીચે જો તો તમારું એફ ગ્રેડ બની જશે મતલબ સેમ બેક લાગી ઈ બેક લાગી જશે, સબ્જેક્ટમાં અગર તમારો પચાસ થી જસ્ટ ફિફટુના લાઈનમાં. છે તમારો સ્કોર તો તમને ડી ગ્રેડ મળશે, પછી તમે સિક્સટી થી સેવનટી ના વચમાં જો તો સી ગ્રેડ, આમ કરતા કરતા સી બી એ એ પ્લસ એસ ગ્રેડ સુધી જાય.
હમ હમ બરોબર છે.. તો જે આપડે આ તમે જે કોલેજમાં ભણો છો. તેનું જે ઇન ઈટર્નશીપ રેટ છે એ કેવી રીતે છે?
ઇન્ટર્નશી રે ઇ ઇન્ટર્નશીપ રેટ સેકન્ડ યર ને થર્ડ યરમાં સારું છે, જો તમારી સીજી એટ પોઈન્ટ ફાઈવ પ્લસ છે, તો તમારો ઈઝીલી અવેલેબલ છે ઇન્ટર્નશીપના અંદર ઘણી કંપની જેમ કે પેપલ પછી, આ એમેઝોન આવી બધી કંપનીઝ ક કેમ્પસમાં આવે સેકન્ડ ને થર્ડ યર્સ વાળા ઓને, ઇન્ટર્નશીપ આપે ને પેપરનુ તો, પી પી યુ કન્વર્ઝન રેટ બી હાઈ છે અમારે કોલેજમા.
હમ હમ તો જે આ તમે જે કોલેજમાં ભણો છો. તેનો જે પ્લેસમેન્ટ રેશિયો છે એ કેવી રીતે છે?
એટી નાઇન્ટી પસેન્ટ અ એપ્રોક્ષ છે જો આપણે કમ્પ્યુટર બ્રાન્ચિસ ને ઇલેક્ટ્રોનિકસ બ્રાન્ચીસ જોઈએ તો ઈ ઓલમોસ્ટ નાઈન્ટી ફાઇ ક્રોસ થઈ જાય, જો તમારી સી જીી સેવનના આસપાસ છે તો તમારું પ્લેસમેન્ટ ગેરેટી જ છે, ત કોલેજ પ્લેસમેન્ટ ઉપર ઘણું ધ્યાન આપે છે, કોલેજનું આખું અલગ ડિપાર્ટમેન્ટ છે જે પ્લેસમેન્ટ ઉપર ધ્યાન આપે છે ને, ઘણા વર્ષોનું ડિપાર્ટ ઘણા વર્ષોનું એક્સપિરયન્સ છે, સર ચાલીસ વર્ષથી કોલેજ હાલે છે, એટલે ઇન્ડસ્ટ્રીમાં ઘણા જાન પહેચાન છે, ને ઉપરથી એન આઈ ટી ત્રીચિના પાસે જ છે તો ઓલમોસ્ટ બધી કંપની જ એનઆઈટી ત્રિચીસની અમારી કેમ્પસમાં બી વિઝિટ કરે કેમ્પ ઇન્ટરવ્યુ માટે એટલે સી એસ સીમાં તો ઓલમોસ્ટ નાઈનટી નાઈન પર્સન્ટ પ્લેસમેન્ટ છે, પછી બ્રાન્ચ વાઈઝ ઓછું થતું જાય.
ઓકે. તો જેમ કે તમે જે છે એ એક કોલેજમાં ગયા છો તમારા હોમટાઉનથી દૂર ગયા છો. તો, તો આપ આપણે કંઈ પણ બહાર જાતા હોય છે તો આપણને અલગ અલગ જાતના જે છે એકસ પિરિયન્સ થતા હોય છે, અમુક ગુડ એકસ એક્સપિરિયન્સ અમુક બેડ એક્સપિરિયન્સ અમુક સારા લોકો મળે તો અમુક ખરાબ લોકો પણ મળે. તો તમને એવા કોઈ એક્સપિરિયન્સ થયા હોય ને તમે કોઈ એવી સ્ટોરી જણાવવા માંગતા હોય કે તમને, જે કોઈ એવા સારા એક્સપિરયન્સ હોય, જે તમારી ગોલ્ડન મેમરીઝ પણ તમે કહી શકો. અને કોઈ એવા ખરાબ એક્સપિરિયન્સ હોય જે તમે પાછું યાદ કરવા ન માંગો એવા કોઈ એક્સપિરિયન્સ ખરા?
હા મતલબ સ્ટાર્ટિંગમાં મને જે હોસ્ટેલમાં રૂમમાં અલોટ થયું હતું એ ફોર ઇન વન હતું. ઓબ્વિયસ છે જો તમે અલગ સ્ટેટમાં આવતા હોય તો ઘણા અલગ અલગ માણસો તમને મળવાના છે. અડધા ભેગી સેટ થાયને અડધા ભેગી ન થાય તો ફોર સેરિંગમાં અમારું રૂમ હતું એમાંથી એક જણાએ તો ફર્સ્ટ વીકમાં જ કોલેજ ફિટ કરી દીધી હતી એનાથી બહ ટફ શેડયુલ એનાથી ફોલો ન થયું. હવે અમે ચારના રૂમમાં તન હતા એમાંથી એક રૂમમેટ બેસ્ટ માણસ હતો ને એક રૂમમેટ ભેગી જમતું નોતું બસ ઈજ બોવ ખરાબ એકસપિરયસ હત. હતું એના ભેગી બીજું કે કોલેજના તો ઘણા બધા સારા ફ્રેનડસ બયના જેના બી ઘણા ઘણા બધી અયા ટીપ્સ લગાયડી કોલેજમાં આજુબાજુ ગામમાં ફરવા ગયા ઘણી બધી મેમરીઝ બનાવી એના બી
હ હ તો જે તમારા જે ફ્રેન્ડસ છે જે તમારી ભેગી તમારા રે છે ના જામ્યું તો તેમ તેમના સાથે તમારો મતલબ કેવો વર્તન હતું. તમે તેની સાથે સારી રીતે રેતા કે પછી તમારા બેનું સ્ટાર્ટિંગથી જ નહોતું સારું બનતું.
સ્ટાર્ટિંગમાં તો અમારું સારું ચાલતું હતું. રેતા રેતા મતલબ બોલાચાલી થાતી ગઈને પછી સંબંધ ઓછા થતા ગયા બટ આમ બાજવા જેવું કઈ ની સંબંધ ઓછા થઈ ગયા વાતચીતના ઘણાઓ ભેગી.
હ હ તો જે તમારે આ કોલેજના ટીચર્સ છે એ લોકોનુ નેચર કેવો છે બધું મતલબ સારા છે કે પછી બધુ સ્ટ્રિક્ટ છે કે પછી વધ બધુ બોરિંગ ટાઈપ છે.
નહી કોલેજના ટીચર્સ મોસ્ટ ઓફ પીએચડી કરેલા છે પોતાની ફિલ્ડમાં બધાએ બેસ્ટ છે સ્ટ્રીક છે બટ ડાઉન ટુ ગ્રાઉન્ડ નેચર છે બધા એનું તમે ગમે ત્યારે એને મેસેજ કરી શકો ગમે ત્યારે કઈ બી ડાઉટ પૂછી શકો ઉપરથી વધારે ઇન્ટરેસ્ટથી તમને ભણાવે એટલે મેજોરિટી ટીચર્સનું નેચર સારું છે. એક બે તો હોય જેનું નેચર સારું ન હોય બટ એને આપણે નેગ્લેક્ટ કરી શકીએ બાકી મેજોરિટી ટીચર્સ સારા છે.
તો જે ટીચર્સ લોકોનું નેચર તો હાલો આપણે સમજ્યા કે સારું છે પણ તે લોકોની જે ટીચિંગ મેથડ હોય છે એ પણ બહુવજ જે છે એ માયને રાખે છે કે આપણે કેવી રીતે ભણીએ છીએ અને કેવી રીતે આપડું ભણવાનું આગળ વધે તે ટીચરની ટીચિંગ મેથડ ઉપર પણ ડિપેન્ડ કરે છે સ્ટુડન્ટ્સ માટે તો ટ ન્યાના ટીચરનું ર્ટીચિંગ મેથડ કેવું છે તમારા માટે? માટે માટે આમ ઈઝી ટુ લર્ન છે કે પછી તમને એમ છે કે હા ભાઈ ચાલુ અત્યારે જોઈ લઈએ પછી આપડણે ને રૂમ પર જઈ ને પાછા ભણી લઈેશું આપ આપણી રીતે
ઓબ્વિયસ છે જો તમે ક્લાસ અટેન્ડ કરતા હોય તમારે રિવિઝન તો કરવું જ પડે ભલે ગમે એવું ટીચર ભણાવતા હોય પણ અહીંયા ટીચર મેજરલી બે ટાઈપથી મલ ભણાવવાનો હોય એક પીપીટી હાલતું હોય ને એક ચોક ચોક એડ ટોક વાળું હાલતું હોય જે ટીચર્ ચોક એડ ટોક કરતા હોય એનામાં એમ હોય કે આપણે ક્લાસમાં અટેિવ રહીને નોટ્સ ત્યારેને ત્યારે જ બનાવવી પડે જો કે થોડું હાર્ડ પડે બટ બેસ્ટ છે ઓલ્ડ મેથડ છે અત્યારે મોસ્ટ ઓફ જે ન્યુ સબ્જેક્ટ આવી ગયા છે જે સીએસસી ને ચોક એન્ડ ટોક ઉપર હાલે નહીં તો પીપીટીસ એના ઉપર કામ હાલતું હોય એમાં તમા ખાલી ફૂલ અટેન્શન તમારે સબ્જેક્ટ ઉપર જ દેવાનું હોય એનું ભણાવવાનું બી સારું લેવલનું હોય.
હમ હમ તો અ ન શોર્ટ બધા ટીચર્સ પ્રોપર રીત અને સારી રીતે સમજ થઈ જાય તેવી રીતે જ ભણાવે છે ને?
હા. બધા ટીચર્સ એ પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે ને બધા સારી રીતે જ સમજાવે છે.
ઓકે તો તમારું જે આ કોલેજમાં કેન્ટીન વગેરે છે કે પછી કોઈ પ્લે ગ્રાઉન્ડ છે એનો પણ તમે યુઝ તો કરતા જ હશો
હા કોલેજમાં એપ્રોક્સ ટેન ટુ ટ્વેલ્વ કેન્ટીન્સ છે. તમને કોઈ બી ફૂડ મળી જશે વેજમાં ડિફરન્ટ વેરાઈટીસ નોર્થ ઈન્ડિયાનું સાઉથ ઈન્ડિયાનું હ્યુજ વેરાયટી મળશે. કેન્ટીન્સનું ટાઈમિંગ સવારના નવ થી સાંજના સાડા સા છ સુધી હોય. હવે એના અંદર તમારે કોઈ બી કેન્ટિનમાં તમે જઈ શકો. બધું રીઝનેબલ પ્રાઇસમાં જ હોય છે કેમ્પસના અંદર બધી વેરાયટીમાં તમે ફૂડ લઈ શકો સારી રી
ઓકે તો મતલબ તમારા કેમ્પસમાં શું શું ઇન્ક્લુડ છે કેન્ટીનને મૂકીને મતલબ સારી ફેસિલિટીઝ બધું કેમ્પસમાં અવેલેબ છે બધી રીતે કે તમારે બહાર કેમ્પસ બહાર બધું કરવા જવું પડે તમારે કામકાજ ને બધું
ના ના કેમ્પસના અંદર ઓલમોસ્ટ બધી ફેસિલિટીસ છે ક્રિકેટ ગ્રાઉન્ડ ફૂટબોલ ગ્રાઉન્ડ બાસ્કેટબોલ ગ્રાઉન્ડ વોલીબોલ ગ્રાઉન્ડ ટેનિસ ગ્રાઉન્ડ સ્નુકર કેરમ જીમ ઓલમોસ્ટ હરેક સ્પોર્ટ એસેસરીઝ રિસર્ચના અંદર આવી તો રિસર્ ત મોટી મોટી બિલ્ડંગ છે કંપની ભેગ કોલેબોરેશન કરેલું છે એટલે કોઈ બી રીતે કોલેજ ના બહાર જવાની રિક્વાયરમેન્ટ નથી બધું કોલેજ પ્રોવાઈડ કરાવી દ
બરોબર છે તો જે આ તમારા કોલેજમાં જ તમારા કેમ બસમાં જ હોસ્ટેલ છે કે પછી તમારા કોલેજ ના આજુબાજુ હોસ્ટેલ
કોલેજ ના પાસે એપ્રોક્સ ફિફ્ટીન હોસ્ટેલ છે એટ બોઝ હો હોલ સેવ ગ હોલ છે સાથે ગર્લ્સ હોેલ ઇ સાડ કેમ્પ છે બોઝન હોલમ્પ ઓોઝટ ન્યુ લન્ડ છે ન્યુ હોસ્ટલ જે બોઝ છે બાર સાડ છે અને ચાર હોસ્ટેલ બોઈઝના અંદર છે ચારથી પાંચ પાંચ અંદજ કો કોલે રૂલ છે ર માટે તમારે કમ્પલસરી ઇનસાઇડ કેમ્પસમાં જ રહેવાનું છે પછી સેકન્ડ ઈયર થી તમને ઓપ્શન મળે અંદર રહેવું છે કે સામનની સાઈડમાં
તો એમાં કોઈ એવો રૂલ ખરો કે તમારે એટલા વાગા સુધી જ બહાર રહેવાનું કે પછી હોસ્ટેલની
જઈ શક કેવું ક કોલેજ બ છે એમ શેડ્યુલ પ્રમાણે તો રાતના નવ વાગ્યા સુધી અંદર આવી જવાનું ને સવારે પાંચ વાગ્યા બાદ તમે બહાર જઈ શકો છો જીમ જતા હોય તો ને કેમ્પસ ના બહાર તમે સાડા દસ વાગ્યા બાદ જ જઈ શકો એટલે તમારી સ્ટલી ટાઈમ અંદર ફોલો કરવું પડે બાકી તમને સસ્પેન્ડ બી કરી દઈએ જો તમારું વેલીિડ રીઝન ન હોય તમારી પાસે બાર બહાર હો તો હો
ઓકે તો આ એક એક સ્ટ્રીકનેસ પણ જરૂરી છે કેમકે આજકાલના છોકરાઓ બહુ બગડી જતા હોય છે તો પેરેન્ટ્સને તેમની ચિંતા રહે છે એટલે જો થોડું ઘણું સ્ટ્રકનેસ હોય તે પણ છોકરાઓ માટે અને પેરેન્ટ્સ માટે પણ સારું છે રાઈટ
હા હા રાઈટ
તો એવી જ રીતે અ હોસ્ટેલને તો આવી જ રીતે સ્ટ્રક્ટ જ રાખવું જરૂરી છે બાકી તો આજકાલના છોકરા બહુ જ આડી લતે પણ ચડી જતા હોય છે
હમ
ઓકે સારું ચાલ તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર
ઓકે થેન્ક યુ